કેમ છો?
બસ, મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં. અવાજ આવતુ છે મારું?
હા, અવાજ આવે છે. પર વાત
શું કેતા હતા તમે કઈ
હું જે સમયનું મહત્વ કેટલું છે આપડે આજ અત્યારના યુગમાં સમય કેવો છે, એનું મહત્વ કેટલું છે આપડા માટે. અત્યારે સમય બઉ જલ્દી ચ અત્યારે સમય બઉ જલ્દી-જલ્દી જતો રહ્યો છે. અત્યારે કોઈને સમયનું કાંઈ કિંમત નથી. સમય આપણા માટે બહુ જ
એ તો તમને હાચું કીધું. કેમ કે હમ-હમણાં જો મતલબ ક-કઈ પણ ખાલી ફુક્ત આ કઈ પણ જવાનું હોય તો એક માણસનું કામ હોય તો તા બે-ત્રણ ફ્રેન્ડના હાથે જતા રહે. એવું ની કે ભાઈ એના હાથે જતા રહે તો ત્યારે બીજા નો કોઈ કામ નહી રહે પણ એનો પણ સમય વેસ્ટ થાય.
હા એનો સમય પણ બગડે છે સાચી વાત છે.
એકનું કામ હોય ત્યાં આપડે બે ત્રણ જણા જતા હોઈએ છીએ.
તેજ ને.
હમ્મ એનો પણ એટલો સમય બગડે જેટલો આપડે કાઈક એમની સાથે આપડું કઈ કામ જ નતું. તો પણ આપણે એની સાથે ગયાતા.
જેને કામ છે એ જાઈએ તો એનો તો એ સમયનો ઉપયોગ છે. પણ આપડે તો સમય બગડે છે ને.
હમ્મ એ તો હાચું કીધું તમને. જ્યારે કામ હોય ત્યારે ગ્યાતિ તે કઈ નથી. પણ આપણે વગર ફોકટ એના સાથે જતા છો અને આપડો ટાઈમ બગડે છે તો ધ્યાન ની દેવાય. પણ જયારે આપડે ગરજ હોય સમયનો આપડે ત્યારે ચિંતા કરીએ કે ભાઈ હજી દસ-પંદર મિનિટ આપડે મળી જ તા તો આપડે એ કામ પૂરું થઈ જતું. પણ આપડે પેલા જ અગર ધ્યાનથી જ સમય પર ધ્યાના મુકો તો પછી બરાબર કામ થાય આપણા.
સાચી વાત છે. આપડે સમયે સવારથી આપડે સમય છે. નક્કી કર્યું હોય કે આ સમયે આપડે જે આજે આ કામ કરવાનું છે. તો આપડે એ કામ પણ સારી રીતે થઈ જાય. અને સમય પણ આપડો એટલો ઓછો બગડે. પણ આપણે સ આપડે ટાઈમ નક્કી જ હોતું નથી કે આપડે આજે શું કરવાનું છે કે શું નહી. જેમ કે આપડે કોઈ નોકરી ધંધે જતા હોય, કોઈ કામ પર જતા હોઈએ. તો આપડે ત્યાં પોહોંચવાનું હોય આપડે દસ વાગે અને આપડે દસ નવ વાગે તો આપડે ઉઠતા હોઈએ છીએ.
એજ ને. પછી એમાં આપડું પૂરું દિવસનું શેડ્યુલ પછી વેસ્ટ થઈ જાય.
હા આપડે પૂરો દિવસ એમાં ખરાબ થઈ જાય છે.
હમ્મ. પણ તમને શું લાગે એના પર આપડે કઈ સોલ્યુશ શન કાઢી શકો કે?
આપણેે સમય આપડે સમયનું મહત્વ કેટલું છે આપડે આપડે શીખવાનું છે કે સમયનું આપડે મહ ત્વ છે એમ કેટલું. સમયનો ઘણો મહત્વ છે. સમય છે એક વાર જે સમય જ તો રે છે એ સમય પાછો નથી આવવાનો. માનો કે આજે અત્યારે હું તમારી સાથે કોલ પર વાત કરું છું બરોબર છે? પછી કા તમે મારે ફોન મે વાત થઈ હોય કે આપડે પેલી વાત કરવાની હતી એ વાત બાકી રહી ગઈ આપડે ફોનમાં વાત ન કરી. પછી એ સમય જતો રેશે. આપડે જે કામ કરવાનું હતું ઈ તો રહી ગયું. આપડે જે નતો કરવાનો એટલી બધી વાતો આપડે કરી લીધી. પણ જે આપડે જે કામ મા ટે આપડે ફોન કર્યો તો એ કામ તો રહી ગયું આપડું. અને ઈ સમય જ તો રહેવાનો છે પછી એ સમય ફરીથી પાછો નથી આવવાનો. પછી આપને જયારે યાદ આવશે ને ત્યારે આમ થાશે કે આપણે પહેલા ના સાથે વાત કરી તી ત્યારે એ વાત ન કરી હવે આપણે બીજી વાર આ વાત કેવી રીતે કરશું. એ સમય તો વયો ગયો આપણો.
પછી જ્યારે સમય આવે ત્યારે આપણે હજુ બીજી કોઈ વાત રહે. પછી એ પેલી જે વાત રહે આપણે આપણે ભૂલી જવાના કે ભાઈ આપણે પહેલાં કંઈ વાત કરવાના હતા એ. કેમ કે આપણે જ્યારે વાત.. કરે ત્યારે, કરણ જ્યારે આપણે પ્રેઝન્ટમાં હોઈએ એ જ વાત કરીએ આપણે.
હા, સાચી વાત છે, કેમ કે આપણે જે વાત કરવાની હતી એ તો રહી ગઈ, એનો સમય જતો રહ્યો છે. પછી એ સમય ક્યારેય પાછો નથી આવવાનો.
એ તો તમને હાચુજ કિધું આપણ આપડે જે. એટલે સમયનો મતલબ કાળજીપૂર્વક કાપડ કરશું ને, એટલે આપણે હારુ છીએ. આપણે એમ જ ધ્યાન નહીં આપતા છો પછી જવાદો વાત બીજા દિવસે... કરી લઈશું એમ આપણે જો એવું સોચસુને ને, તો પછી... બીજો દિવસ તો કંઈ આવે જ નથી આપણો, બસ. આ આપણે સોચો કે, બચ્ચા લોક ગયા કાલે, આવતી કાલે. આપણે એવું જો એવાજ સોચતરેવાને તો પછી આવતી કાલ તો આવતી જ રહે, પણ એવું નહીં સો એમ કે, ભાઈ, ચાલો, આજે આવો સમય છે તો આજે આપણે કામ પૂરું કરી લેવું.
હા સાચી વાત છે. ઘણી વાર એવું થતું હોય છે આપણે કે કોઈ... આપણા ફ્રેન્ડ સર્કલમાં કે કોઈ આપણા ફેમેલીમાં કોઈક.. તબિયત ખરાબ હોય, કોઈ બીમાર હોય, હોસ્પિટલમાં હોય, આપણે ત્યાં જવાનું હોય, આપણે એમ વિચારીએ કે... આજે આપડે નથી ફ્રી, આપણે કાલે જઈશું. કાલે ને સારું થઈ ગયું, એટલે હવે એમ થાય કે પછી જઈશું, પછી જઈશું એમ કરતાં કરતાં એ રહી જાય. પછી કોઈક સમય એવો આવે ત્યારે આપણને એ લોકો કહેવાના છે કે, ભાઈ, અમારે આવું હતું તો અમે આવ્યા હતા. પણ આપણે એ જવામાં-જવામાં એ રહી ગયું કે આપણે ત્યાં નથી ગયા અને... સમય વહી ગયો, પછી આપણે તો એ રહી જ ગયું ને, બાકી.
એ તો હાચુ કીધું તમે પછી.. એ જ ધ્યાનમાં મૂકીને કે, ભાઈ, આપણે એટલી... એ પ્રોબ્લેમ હતો તો પણ એ આપણે એ નથી કર્યું, સપોર્ટ નથી કર્યો. પણ જ્યારે આપણે.. એવો ટાઈમ આવે ને, પછી એક આપણે યાદ કરીએ કે, ભાઈ, જો ત્યારે... જ્યારે તને યાદ અ.. તારી જોડે સંબંધ હતો તો એમ જ વગર ફોગટ ક્યાંય કસે પણ જતો હતો, પણ અવે જો.. તારો જ ટાઈમ આવ્યો હતો, પછી તારી પાસે જ સમય નથી.
સમય નથી સાચી વાત છે.
કેમ કે આ આપડે તો. ખબર જ નહીં હોય કે ક્યારે આપણને કોઈની જરૂર પડે કે ઇમર્જન્સી ક્યારે આવી જાય. બરા..
સાચી વાત છે આ તો બધાનો સમય જ છે, આપણે કોઈને... કોઈ આપણને પૈસા આપડી પાસે માંગ્યા હોય પૈસા, આપણી પાસે કદાચ પૈસા ન હોય ને, આપણે ના... માગ્યા હોય તો કાલ સવારે કદાચ આપણે બીજાની જરૂર પડે આપણને. આપણે કોઈને ન આપ્યો હોય તો આપણે કોની પાસે માંગી શકીએ? પછી કાલ સવારે કોઈ એમ જ... કહેવાના છે કે, ભાઈ, અમારો આવો સમય હતો ત્યારે તમે અમને મદદ નથી કરી. આજે તમારો સમય આવ્યો છે એવો. એટલે સમય બધા નો આવે છે આપડે સમય નો સાચો ઉપયોગ કરવાનો છે.
હા, એ જ નહીં, આપણે પણ બીજું કંઈ નહીં સાચવીને. આપણે પગલે મૂકવાના, બસ આપણે આગળ જઈને શું મતલબ? આપણે કરણમાં જરા આગળ કોઈ ધ્યાન આપતા હોય તો આગળ જઈને આપણે તો... એ મુસીબત આવવાની છે બરાબર અગર આપણા થી જ.. આપડે સમયનું બરાબર વો ઉપયોગ કરશો તો આગળ જઈને આપણે ખબર પડે કે ભાઈ આપણે ગયા ગયા વર્ષે યા પછી ગયા મંથે આપણે એ પ્રોબ્લેમમાં હતા. પણ આવતા મંથે આપણેે એ પ્રોબ્લેમની આંભળી જય બરાબર
સાચી વાત છે. એવ તો કેટલા બધા કામ હોય છે, આપડા કે જ રહી જતા હોય છે, પછી પાછા કોરોણા ના થાય આપડા કેમકે આપડે જે વિચાર્યું હોય છે. એ સમયે ના થતુ હોય
હ એ તો છે.
હ સવારથી જે નક્કી કર્યું હોય આપડે સવારે જેમ કે વેલા ઉઠીએ તો ત્યારથી આપડે જે નક્કી કર્યું હોય કે આપડે આજે કામ પૂર્ણ કરવું છે. આટલા ટાઈમમાં આપણે આટલા પૂરું કરી દેવું છે, તો આપડે એ ટાઈમમાં એટલું પૂરું કરીએ તો આપડે આપડે સમયનો ઉપયોગ સાચો કર્યું કેવાય બાકી આપડે તો છોડી દઈએ કે ભાઈ થઈ જાશે થઈ જાશે તો એ એમ ના થાય અને સમય જતો રે
હમ એ તો હાચી કીધું આપડે એવું લાગે કે ભાય ચલો આજે નહી તો આપડે કાલે કરી જ લેશું પણ એવું ની આપણે કાલે પણ એવું જ સોધસુ કે ભાઈ આજે કાલે નીકળ્યું કર્યું છે, ચલો પરમ દિવસે કરી લે અને એ નહી એ તો સમય જ જ તુ ધીરે ધીરે જતું રહે એ ડાયરેક્ટ ની એ આપણે જણાવએ કે ભાઈ મે તો છું પન તમને યાદ રાખશો કે ભાઈ તમે આ ટાઈમ વેસ્ટ કરતો છો અને આપડે એવું લાગે કે ભાઈ નય સમય તો આગળ આવશે જ પણ આપણે હા આ પણે એવી ભૂલમાં હોય કે સમય આગળ આવશે. પણ એ ભૂલ આપડી બો મોટી ભૂલ થઈ જાય.
હા સમય તો આગળ સમય તો આગળ આવવાનો જ છે, આપડે એવું નથી કે સમય નથી આવાનો પણ આપડે જે સમયનો તો કરવાનો એ સમય જતો રહ્યો એ સમય નથી આવવાનો
બરાબર છે.
હા સમય તો બાકી આવવાનો જવાનું જ છે. સેટલ સવારથી આપડે જાગ્યા ત્યાંથી આપણે સુઈ ત્યાં લગી અને રાત્રે પણ સમય તો રેવાનો જ છે. પણ આપણેે જે સમય આપણે જે કરવાનું હતું એ નથી થયું તો એ સમય પછી પાછા નથી આવાનો એમ
હમ. કેમ કે જો સમય તો આપણે નાનપણથી તે આપણે જ્યાં સુધી અ ના ના મતલબ આપડે પોતાના નાના છોકરા છોકરા થઈ જાય ને ત્યાં સુધી આપડે સમયનુ મહત્વ રે કારણ કે જો આપડે જયારે નાનલા હોય ત્યારે આપણે સ્કૂલ જાવાના ટાઈમે એ સમય કામમાં આવે કેમ કે આપણે જ જેટલા જલ્દી ઉ ઉઠીને સ્કૂલ જશો એટલો હારું રહે પણ જયારે લેટ થઈ જાય તો આપડે પનિશમેન્ટ મળે સ્કૂલમાં બરાબર
સાચી વાત છે.
એ જ પછી આગળ જઈને આપણેે જયારે જોબ મલયે આપણેે ત્યારે સમય પર જ જશું તો મેનેજર આ પછી આપડુ બોસ જો રહે આપડે પનિશમેન્ટ ની કરે. અને આગળ લેટ થઈ ગયા તો પછી એ અગર એમાં હજુ ટ્રાફિક મલી ગઈ તો હજુ એમાં સમય જશે
સાચી વાત છે આપડે માનીએ અત્યારે કે જો આપડે અત્યારે આપલી ઉંમર આટલી થઈ ગઈ છે માનો કે આપડે ત્રીસ થી પાંત્રીસ ચાલીસ વર્ષના થઈ ગયા છીએ
વાહ વાહ
તો આપણને અત્યારે એવું થઈએ છે કે આપડે કોઈ નાના છોકરાને જોતા હોઈએ કે કોઈ છ શેરી માં કોઈ બાળક રમતા હોઈએ કે કોઈ છોકરાઓ સ્કૂલે જતા હોઈએ આપડે એને જોઈએ કે આપડે આપડે આના જેવા હોળો હોત તો આપડે કેવું સારું હોત કે આપડે આટલું અત્યારે આ જેટલી ચિંતા છે એ બધું ના હોત આપડા પર અત્યારે આપડે આના જેટલા નાના હોત તો કેવું સારું હતું એમ પણ આપડો એ સમય વયો ગ્યો છે. ત્યારે આપણને કાંઈ ખબર નોતી
તેજ ને તે મતલબ આ પડે જયારે સમય નીકળી જાય ને ત્યારે આપડે ખબર પડે કે યાર આપણે તે સમયમાં થોડુંક ઈન્જોય યા પછી થોડુંક આપડે નોલેજ બી લઈ લેશું લેશુને એ આપડે હારું રેત પન જયારે સમય નીકળી જાય ત્યારે આપડે યાદ આવે યાર થોડું નાંનલુ રેતું ને આપડે તો એ છોકરાઓને હાથે બી થોડુંક ભની લેતું મેં આવુ સોચતા રેય આપડે પણ
વાત છે આપડે માનો કે આપડે અત્યારે અ સ્કૂલે ગયા હોય માનો કે હું દસ સુધી આપડે ભ ભણ્યા હોય અત્યારે પછી આપડે બારે ક્યાંક જોબ કરવા માટે જાઈએ કામ પર જાઈએ ત્યારે આપડે આગળ જઈએ ત્યાં સ્ટડી જ માંગે કે કેટલું તમે ભણેલા છો એજ માંગે પણ તો ત્યાંએ અત્યારનો સમય એવો છે કે બાર કે કોલેજ સુધી ન ભણેલા હોય એન ક્યાંય અત્યારે નોકરી કે કાંઈ કામ મળતું જ નથી તો અત્યારે આપણને એવુ થાય કે આપડે ભણ્યા હોત તો સારું હતું એમ તો હવે આપડો એ સમય ભણવાનો જે સમય હતો એ સમયે વયો ગ્યો તે સમયે આપણને એટલું જ્ઞાન નોતું કે આપડે ભણી લઈએ આપણને ત્યારે સમયને એટલો ઉપયોગ નતો કર્યો તો એ સમય વયો જો હવે આપણો એ સમય પાછો નથી આવવાનો હવે જે છે આપડે નવે વિચારવાનું છે કે આપડે આટલો સમય આપણને અત્યારે ખબર પડે જ છે કે આપડે આટલો સમય હે આપડે સમય સારી રીતે ઉપયોગ કરીએ તો સમય આપડો સાથ ક્યારેક આપશે એમ
તેજ ને કેમ કે જો સમય આપડે એક ટાઈમે ભૂલ કરશુ ને સમયમાં તો આપણેે પૂરી જિંદગી ભૂલમાં જ જવાનું છે એવું મને લાગતું
સાચી વાત છે એટલે સમયનો આપણે છે એટલો સારો અને સાચો ઉપયોગ કરીએ એટલું આપણા માટે સારું છે સમય બો મહત્વ છે અત્યારે
સમય તો આવવાનો જ છે એવો નથી કે ભઈ સમય નઈ આવવાનો છે પન આપડે જે સમય આપડો જ જતો રહેલો છે એ સમય રિટર્ન ની આવવાનો છે એ એ તો આગળ જો આવશે એ ન્યુ સમય અને જો જયારે ન્યુ સમય આવે ને ત્યારે આપણે કોઈ પણ ન્યુવ વાતો આવે પછી એ કઈ કેવી રીતે આપણે હેન્ડલ કરવાની છે, એ આપણે ખબર ની હોય કેમ કે આપણે પેલો જ સમય વે કરેલો છે, એમાં તો ખબર જ ની હતી આપડે એમ જ એન્જોય કરેલો તો